શું હાલ છે બાઈક
મજામાંુંા
હ ભાઈ ઘણા દિવસ પછી તારાથી વાત કરવામાં હ વિચાર કર્યું તો મેં પૂચ્યું કે તને ફોન કરી નાખ્યો અને આપડે આ જે અ પાણી પીવાનું કઈ મહ વ છે એ વિષય પર ચર્ચા કરવાના છે.
હા ભાઈ બહ સારું છે. ખાસ કરીને આ ગરમીમાં તો પાણી ખુબ જ જરૂરી છે ભ બ ગરમી વધી ગઈ છે ભાઈ
. હા સાચું ડોક્ટર પણ કહે છે કે દિવસમાં પૂરતું પાણી પીવું જોઈએ.
તમે લોકો દિવસ કેટલું પાણી પીવો છો?
હું તો લગભગ તીન થી ચાર લીટર પાણી પીવાનો પ્રયત્ન કરું છું ભાઈ. .
એ પણ જેટલું છું પણ ક્યારે ભૂલી જાઉં છું ભાઈ. . સુધારવાની છે.
મારી સાથે પણ એવું જ થઈ જાય કામમાં વ્યસ્ત થઈએ ત્યારે પાણી પીવાનું યાદ નહી રહીએ. એજ માટે મેં એક કામ કર્યું.
શું શું ભાઈ મને પણ બતાવ?
મેં એક અ પોતા માટે એક સ્માર્ટ વોચ લીધી. અને તે સ્માર્ટ વોચમાં અ અડધા અડધા કલાક પાસે એક અ અલાર્મ જેવું લગાવ્યું જેથી જ અડધાર કલાક પછી એ મને રિમાઈન્ડર આપે કે ભાઈ તું પાણી નથી પીધ પી લે પી. લે અને જ્યારે મેં પાણી પીલું એ બંધ થઈ જાય.
ચાલ યાર . ફેમને હું પણ એવું કરું. એનાથી આપણે સારું થઈ જાયને ભ પાણી ન કમસમ યાદ તો રશે. આપડે કામમાં વ્યસ્ત થઇ જાય તો ભ પાણી જય જ યાદ જ નથી રહેતી.
હા.
ચાર ચાર મિનટ શરૂ કરું ભાઈ. પણ શરીર માટે પાણી ખુબ જરૂરી છે. આપણા શરીરમાં મોટા ભાગનું હા પાણી નું બનેલું થાય.
હા હા. પાણીનું શરીરનું તાપમાન પણ નિયંત્રિત રાખે છે. .
હા જો પૂરતું પાણીમાં પીવાય તો શું થાય?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
ડીહાઇડ્રેશન હડ્રેશન થઈ શકે ચક્ક લ આગ લાગે કે માથા નો દુખાવ પણ થઈ શકે.
જોયા મહને મારા પોતાના અ હાઈડ્રેશન થયું હતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા ગુરુબાઈ પાણી થી છે.
ઓ પાણી વારતી લેવી જ જોઈએ.
હા
બિલકુલ
ખાસ કરીને ઉનાળામાં તો રાખવું જોઈએ.
હમ જીવનમાં જનાર લોકો માટે પણ. પાણી ખુબ જ મહત્વનું છે.
કસરત દરમિયાન પરસેવો વધારે થાય છે. એટલે શરીરમાંથી પાણી નીકળી જાય છે.
હમ ભાઈ આપડા જીવનમાં પાણી ન બહુ મહત્વ છે, ભાઈ પાણી એટલે હું તમને તો ભાઈ શું લાગે છે, ભાઈ જીવનમાં આગર તમને. ચાર લીટર દરેક પાણી પીવું રહે
નહીં નહીં ભાઈ જો આપણે ત્રણ થી ચાર લીટર પાણી નહી પીશે. તો એ આપણા શરીરને બરાબર પાણી નહી આપે જેનાથી. આપણને ડડીહાઈડ્રેશન જેવી બહુ બધી બીમારી થઈ જ શકે છે.
હમ સઈ. જીમમાં જનાર લોકો માટે પણ પાણી
કસરત દરમિયાન પરસેવો વધારે થાય છે. એટલે શરીરમાંથી પાણી બહાર નીકળી શકે છે.
હા સારું વર્કઆઉટ પેલા આવી પછી પાણી પીવું જોઈએ.
છે હમ મારા પર આજ સલાહ આપે છે, મને.
પણી કાર કેમ - વચ્ચે નથી પી કારણ કે તમને. હાર્ડ અને એ બાઈક ક્યારેક પણ તમને બહાર આવી શકે. એટલે પાણી. પાચન માટે પણ મદદરૂપ છે,
હા ભાઈ પાણી આપણને ને પાચન ક્રિયા માટે તમે કીધું ને બહુ જ મદદરૂપ છે, કારણ કે ઘણા લોકો. કબજીયાત ની ફરિયાદ કરે છે. કારણ કે તે લોકો ઓછો પાણી પીએ છે.
પીવાથી તવા તોચા અને સારી છે, શરીર પણ સારી રહે છે, અને સ્કીન પણ.
હા તમે લોકો ઠંડુ પાણી પીવાનું પસંદ કરો છો કે સામાન્ય.
બહુ સામાન્ય પાણી વધારે પીયું છે.
હું પણ બહુ ઠંડી પાણી ક્યારેક ગળા માટે એ સારું નથી.
હા મારી મમ્મી પણ એું જ ક છે. હમ ઠંડુ પાણી એટલું નહી પીવાનું ક્યારે સમાન જીવાની એટલ સાદું પાણી પીવાનું સ્સ્થ માટે ફાયદો છે ઠડુ પાણી ન આપણે બીમાર કરી શકીએ છેએ
હા કડા ઘણા લોકો ડ્રિંક પીવે છે પણ પાડો ઓછું પીવે છે એ બહ ખરાબ આદત છે
ખરાબ આ છે પાણીલ વિકલ્પ નથી આપણું એ જીવનમાં પાણી જું એ ગવા પાણી એક જ વા નથી પાણી અલગ જ હોય છે ફાયદો આપે ફાયદો આપ અછ
હા તેજ ને
સવારે ઉઠી પાણી પીવાની આદત સારી છે
બઉ સારી છે ભાઈ અ મારા પપ્પા રોજ સવારે બે ગ્લાસ પાણી પીવે છે
હબાગ કરીએ કરી છે હ એ છેલ્લા પાંચમ દિવસથી સવા ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી પી લ છેું
બહુ સારી આદત છે ભાઈ પાણી કિડની માટે ખૂબ જ જરૂરી છે
હા તે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે
હા ઓછું પાણી પીવાથી કિડની સ્ટોન નો ખતરો પણ વધી જાય છે
હમ ના ભાઈ એ તો ભાઈ બહ સાચી ગ હમ હ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ પાણી સાથે રાખવું જોઈએ મેમ
હા ભાઈ હું તો હંમેશા બોટલ લઈને જ જાઉં કારણ કે મને બહુ પ્યાસ લાગતો હતો
હા રમાન્ડર નથી છકથી દર કલાકે પાણી પીવું એ મોબાઈલમાં રિમાઈન્ડર આપવું જોઈએ એલે આપ કામમાં વેસ્ટ પણ થાય તો આપ રમાન્ડરથી આપ હ જથી હ પાણી પીવા જે તો જરૂરી ચ પાણી પી લ
હા તો બહુ સારો આઈડિયો છે ભાઈ
હમ તમે લોકો નારિર પાણી પીવું છે
હા ઉ નાળામાં તો ઘણી વાર
હમ પાણી પણ સરી હટું ભાઈ મને તો લાગે છે.
હા ફળોમાં પણ પાણી હોય છે ને
હા તરબૂજ કાકડી સંતરા જેવા ઘમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે નઈ
એટલે ઉનાળામાં આ ફળો ખાવા જોઈએ.
સાચુ ભાઈ ખાવા જોઈએ.
પાણું બચાવવાનું પણ એટલું જ મહત્વનું છે.
હા ઘણા વિસ્તારોમાં પાણીની તંગી હોય છે
હા તેથી પાણીનો બગાડ ન કરવો જોઈએ.
હમ દાંત સાફ કરતી વખતે નળ ચાલુ ન રાખવો જોઈએ એને બંધ કરી જો
હા અને જરૂર વગર પાણી વહેળવાનું નહી
હમ વરસાદથી પાણી ન સંગ્ર પણ કરવો જોઈએ
બિલકુલ તે ભવિષ્ય માટે ફાયદાકારક હોય છે.
હમ આજુ પાડીને માત્ર સમજાવ લાગે
હા અને પાણી અ વગર જીવન શક્ય નથી
હમ તેથી પોતે પણ પૂરું પાણી પીવું અને બીજાને પણ પ્રોત્સાહિત કરવું
એકદમ સાચું વાત કહ્યું ભાઈ તમે
હમ. હા આ જ ભાઈ બહુ જાણકારી મળી ચાલે ને તો આજે બહુ સરસ ચર્ચા થઈ આપણે
હા ભાઈ મજા આવી ગઈ હવે હું તો એક ગ્લાસ પાણી પીવા જાઉં છું ભાઈ
હ સારું ભાઈ હું પણ જાઉં છું મે પણ
ચાલો મિત્રો પછી મળીએ
હા હા
જય શ્રી કૃષ્ણ